હલો.
હલો.
મજામાં?
હા, બસ મજામાં. તમે કેમ છો?
અમે પણ એકદમ મજામાં.
બરાબર. આ તો આજે બેઠી હતી અને બેઠા બેઠા વિચાર આયો કે તમને ફોન કરું. અને આજકાલ બધા મિત્ર મિત્રો બહુ વાત મિત્રતા વિશે બહુ વાતચીત કરે છે. તો મેં કીધું મિત્રતા વિશે આપડે આપડા અજ મિત્ર સાથે ના વાત કરીએ.
હા, એ તો તમે બહુ સારું કર્યું એમને યાદ કર્યા આપડી મિત્રતા ને યાદ કરી.
હા, અલે મિત્રતા એટલે કેવું કે મિત્રતામાં વિશ્વાસ હોવો જોઈએ પ્રેમ હોવો જોઈએ અને એક બીજા મિત્રોમાં સહયોગ હોવો જે અને એકબીજાની લાગણીઓને સમજવાનો સંબંધ પણ હોવો જોઈએ. અને સાચો મિત્ર કેવો હોવો જોઈએ કે એ ખાલી આપડા સુખમાં જ નહી પણ આપણને જયારે કોઈ દુઃખ આયું હોય કે આપણને કઈક મુશ્કેલી આવી હોય આપડા જીવનમાં તે આપણી સાથે ઉભો રહેવો જોઈએ કે હા ભાઈ ચાલ તને આ મુસ કેલી છે તો હું તને આ કામ કરવા લાગીશ તું ટેન્શન ના લઈશ હું છું ને. એને સાચો મિત્ર કહેવાય.
હ, એ તો તમે એકદમ સાચું કીધું.
હા. અને સાચો મિત્ર એ છે કે જે આપણને સાચો માર્ગ બતાવે આપણી ભૂલો પ્રેમથી આપણને સમજાવે સફળતામાં ખુશ થાય અને મુશ્કેલીના સમયમાં એ આપણને સાહથ પણ ના છોડે. અને સાચી મિત્ર તા સ્વાર્થ પર નહી પરંતુ વિશ્વાસ અને સન્માન પર ચાલતી હોય છે એમ.
હા, એ તો તમે સાચું કીધું. આમ અમુક એવું ના હોય કે આપડે રોજ દૂર રહેતા હોય ફ્રેન્ડ તો એમાં એવું ના હોય કે આપડે રોજ વાત કરવી જ પડે, કોન્ટેકમાં રહેેવું જ પડે. પણ જયારે આપણે મુશ્કેલી હોય ને ત્યારે પણ એ ફ્રેન્ડ આપણી જોડે ઊભો રહી. ખાલ દૂર હોય તો દૂર થી પણ આપણને દિલાસો આપે આપણને સપોર્ટ કરે. એવી મિત્રતા હોવી જોઈએ.
સાચી વાત અને વિદ્યાર્થી જીવનમાં છે ને મિત્રો હોવા ખુબ જ જરૂરી છે એમ. કે એ આપડે કઈક અહ આપડે અભ્યાસ કરતા હોય તો આપણને અભ્યાસમાં મદદ કરે. આપ આપડી સાથે ને સાથે રેશ સ્કૂલ માં સાથે રે ટ્યુશન જતા હોય તો ટ્યુશન માં સાથે રે. અને આપણને ઘણું બધું નવું શીખવા મળે આપડા વિદ્યાર્થી જીવનમાં તો.
હા, અને મિત્ર એક એવો છે કે આપણને આપડે કઈ ખોટું કરતા હોય તો બી કહી શકે કે ના આ ખોટું ન આ આવું આવે. એટલે એ રીતે આપની આપને હા એ રીતે આપણને સાચો માર્ગ પણ બતાવે .
હા અને જો આપડી કઈ ખરાબ આદત હશે ને. કે આપડી કા તો એ આપણા મિત્ર નહી તો મિત્ર એવા હોય જોઈએ કે આપણને આપડી ખરાબ આદતને દૂર કરાઈ શકે. એવું હો જો કે ભાઈ આ ખરાબ વસ્તુ છે આ તારે કરવાની નથી. પણ એ મિત્ર એવો ના હોવ જોઈ કે આપડે ખરાબ કરતા હોય ને ચાલ જોડે જોડે આપણને કે ચાલ ને આ તો થાય. હું કર ને તું કર એવો ના હોવો જોઈએ.
હા એટલે સંગત સારી હોવી જોઈએ આપડી.
હા એવું નહી કેતા કે જેવો સંગ તેવો રંગ.
હા એકદમ બરોબર.
હા અને મિત્રતામાં છે ને વિશ્વાસ પછી ખુલ્લી વાતચીત બધા કરી શકે એકબીજાનોો આદર કરી શકે અને ક્ષમા કરવાની ભાવના પણ એટલી જ હોવી જોઈએ. કઈ નાના મોટા નો ભેદભાવ ના રાખ જોઈએ ક્યાં મોટો છે તો હું એને સોરી ના બોલું નાન છેે માર કરતા તો હું સોરી ના બોલું. . આપડી આપડી ભૂલ થઈ છે તો આપણે સોરી બોલી દેવામાં કઈ જતું નહીિ મિત્રતામાં તો. ક ના હા. અ મિત્રતામાં ઝઘડા ને એવું તો થતું રેય. પણ કેવું કે એક સોરી બોલવાથી બધું સુલે પણ થઈ જાય.
હા હા અને મારા અહીંયા બીજા એક બે ફ્રેન્ડ બી એવા છે કે જેની જોડે ઝઘડા થાય છે પણ પણ જયારે સોલ્વ થઈ જાય ને ત્યારે એ બધું ભૂલી જ જાય પાછળ કે ઝઘડો કયું ને હા આપડ બધા જોડે છે તો જોડે જ છે.
હા એજ ને અને જયારે આપણે દુખ હો દુઃખી હોઈએ ને તો. દુઃખી હોઈએ કે આપણે નિરાશ હોઈએ અથવા કોઈ મુશ્કેલી આપણને આવી પડી હોય ત્યારે સાચો મિત્ર જ આપણને પેલા યાદ આવે કે હા હું અનેને ફોન કરીશ કે અને મે મેસેજ કરીશ કે આના જોડે બોલાવીશ ને એટલે મારું બધું જ ટેન્શન દૂર થઈ જશે એવો મિત્ર આપણેે બનાવવો જોઈએ
હા એવું આપડી લાઈફમાં કઈ પ્રોબ્લેમ આવે ને તો બી આપણે મમ્મી પપ્પા પેલા આપણા ફ્રેન્ડ ને મળ મળતા હોઈએ છ છેએ
હા સાચી વાત. અને સાચી મિત્રતા કેવું કે પૈસા પછી કોઈ ન દેખાવ મિત્ર નો કઈ દેખાવ કે કોઈ એનો હોદ્દો કે ભાઈ ચાલ આ ઊંચી પોસ્ટ પર છે. સારું એવું ભણે છે તો એવું ના વિચારવું જોઈ કે આવું. મોટું મોટું વિચારીને એની જોડે મિત્રતા ના કરવી જોઈએ. મિત્ર માસ કેવું જો જોઈએ કેવું જોવું જોઈએ કે એનામાં પ્રેમ છે વિશ્વાસ છે સન્માન પછી સારા ગુણ એનામાં હોવા જોઈએ એ રીતે મિત્રતા કરવી જોઈએ.
હા એ તો તમે એકદમ સાચું કીધું. અને પછી આપણને બધાને તો મિત્રો ના કહી શકીએ જેમ ઓળખાણ તો આપડે બહુ બધા જોડ હોય.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
પણ સાચા મિત્રો છે ને ખુબ ઓછા હોય છે અને એ મિત્રતામાં સમય વિશ્વાસ અને સારા વર્તન થી જ એ વધારે મજબૂત બનાય
હા સાચી વાત કીધી અને આજકાલ તો બધા છે ને સોશિયલ મીડિયામાં બધા કે છે કે સોશિયલ મીડિયામાં મારા આટલા ફ્રેન્ડ્સ છે આટલા મિત્રો છે પણ એ કેવું હોય છે કે આખો દિવસ એ લોકો ઓનલાઈનમાં મીન્સ કે ફોન વધારે વાપરતા હોય પણ દરરોજ વાતચીત થાય અને ખાલી ફ્રેન્ડસ મોબાઈલમાં રાખવા એ બંનેમાં બહુ જ તફાવત છે દરરોજ વાતચીત થતી રે એકબીજાને એ લોકો સમજે એકબીજાને એ લોકો ટાઈમ આપે તો એ મિત્રતા છે ને ઘણી બી મજબૂત બને પણ ખાલી ફ્રેન્ડસ ફોનમાં રાખવા તો પછી એ તો કઈ કામ ન જ નહી મિત્ર.
હા એ તમે સાચું કીધું અને મિત્રતા મતલબ એવું ને કે આપડણે એકબીજાની દરેક વાત થી એગ્રી કરીએ ક્યારેક મતભેદ પણ આવતા હોય છે અને એવું થાય પણ છે બંનેના વિચારો અલગ હોય પણ જે સાચા મિત્ર હોય ને એ વાતચીત થી પોતાની ગેરસમજ દૂર કરી લાય એક કમ્યુનિકેશન રાખે ને તો ઝઘડો થવાની બદલે સોલ્વ ક્યાં કરવું ને એનો આઈડિયા આઈ જાય અને પછી સંબંધ ભી એનાથી વધારે મજબૂત થઈ જાય.
હા એકદમ સાચી વાત કીધી તમે અને સા જો મિત્ર છે ને અ આપ આપડી જયારે સફળતા થઈ હોય ને તે જો સાચો મિત્ર હશે ને તો ઈર્ષ્યા નહી કરે કે જો આને તો સફળતા મળી ગઈ મને સફળતા ના મળી મને એના કરતા ઓછું મળ્યું એને માર કરતા વધારે મળ્યું એવું ના હોવું જોઈએ મિત્ર સાચો મિત્ર તો એવો એવો હોય કે આપણને સફળતા મળી હોય ને તો આપણા કરતા ડબલ ખુશી તો એનામાં દેખા તી હોય
હમ્મ એ તો તમે સાચું કીધું
હા અને એવું નહી હતું કે આપડી જેટલી ઉંમર છે એટલી જ ઉંમરના આપણે મિત્રો બનાવી શકીએ આપણાથી થોડી મોટી ઉંમરના અને આપણાથી થોડી નાની ઉંમરના પણ આપણા મિત્ર હોઈ શકે મિત્ર આમાં કોઈ મર્યાદા હોતી નહી ઉંમરની જેની જોડે જેને ફાવતું હોય એની જોડે આપણે દરરોજ વાતચીત થતી હોય એને આપણે મિત્ર બનાવી શકીએ
હમ્મ અને જો આપણું ખાલી એમ બી મૂડ ખરાબ હ કે કઈ ગમે તે થયું હોય તો ફ્રેન્ડ જોડે થોડીક વાત બી કરી લઈએ ને તો બી રિલેક્સ થઈ જવા એને એમ જ તો અડધી પ્રોબ્લેમ તો ત્યાં જ સોલ્વ થઈ જાય એ ગમે તે રીતે આપડા મોઢા પર સ્માઈલ લાવી જાય
હા આપ આપણે રડતા હોઈએ ને ક્યારેક કશું થયું હોય ને આપણે રડતા હોઈએ તો રડવાની સિચ્યુએશન માં બી એ લોકો કેવું કહે કે આપણને હસાઈ દે.
હમ્મ એ એકદમ બહુ જ સારી વાત કેહેવાય
તું હોય ને તોય આપણને હસાવી દે એ આપણો સાચો મિત્ર
હા પેલું કહેવત છે ને મિત્ર એવો શોધવો જે ઢાલ સરરીખો હોય સુખ માં પાછળ પડી રહે અને દુઃખ માં આગળ હોય
હા સાચી વાત, એકદમ સાચું કીધું તમે.
હા
અને સારો મિત્ર તો કેવો કે એ ઈમાનદાર હોય. વિશ્વાસ હોય એનામાં અને મદદગાર બી હોય કે મેં હમણાં કીધું નહી એમ કે આપણને કઈ બી મુશ્કેલી આઈ હોય પેલો એ આપડી આગળ આઈ ન બોરે કે ભાઈ ચાલ શું છે શું થયું છે હુ છુને, તુ કશુ જ ટેન્શન લઈશ નહી.
હા આપડે હિમત હારી ગયા હોય પણ સમય વાળું હોય કે હું છુને, હુ બેઠો છુને હુ કરી નાખીશ ટેન્શન નહી લેવાનુ
હા અને એવું નહ હતુ કે મિત્રતામા ભૂલો નાની મોટી ભૂલ ના થાય. દરેક સંબંધમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલો તો થતી જ ર તો આપણેે છેને, એકબીજાને માફ કરવાની ભાવના રાખીએ ને અને ખુલ્લા દિલ થી આપણે એક બીજા જો વાત કરીએ તો એ સંબંધ છેને, વધુ મજબૂત બને પણ આપણેે જ એક વસ્તુ પકડી રાખીએ કે ના એણે મ જોોડા એું કર્યુ અને મજોડા આવું કર્યુ એટલે હુ એને માફ નહી કરુ હુ એને સોરી બી નહી, બોલુ હુ એને માફ નહી કરો તો એ છે ને ઝઘડો વધારે લાંબો થતો જાય.
હા અને આવી સિચ્યુએશનમાં સારી મિત્રતા પણ તૂટી જાય.
હા
તો તમે કીધું એમ સોલ્વ કરી લેવા જોઈએ ગમે એટલા મોટા કેવો ઈસ્યુ હોય. કેવા ઝઘડા હોય.
કઈ બી મુશ્કેલી આવે કે ગમે તે સિચ્યુએશન હોય આપણેે સોરી બોલતા શીખવું જોઈએ.
હા અને એક વાત પતી ગઈ પછી એને મનમાં રાખવાની નહિ મ ખબર છે કે આપડી જોડીે જ રહેવાનું છે તો મનમાં રાખ્યા વગર ખુલ્લી રીતે વાતચીત કરી લઈએ. અને સોલ્વ થઈ જતું હોય તો કરી જ નાખવાનુ
બસ અંતે તો એક કહેવત યાદ કહેવત જેવું યાદ આવે છેકે સાચો મિત્ર છે ને એ આપણા જીવનનું અમૂલ્ય ધન છે. અને મિત્રતા છેને, હમેશા આપણને પ્રેમ વિશ્વાસ આદર અને સચ્ચાઈ થી આપણેે નિભાવી જોઈએ મિત્રતા ને અને સાચો મિત્ર છેને. જીવનને વધુ સુંદર અને આપણું જીવન વધુ ખુશખુશાલ બનાવે છે.
હાા તો એકદમ સાચું કીધુ તમે
હા, સારુ ચલો તો આપડે હા મિત્રતા પર તો ઘણી વાત આપડી થતી રહેશે
હવે ક્યારેક ઘરે બી આવો તો મળએ બી લઈએ હા હા આવાજો
હા આવજ
બાય
બાય